હલો.
હમ્મ બોલો બોલો કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
હમ સરરા
જમી લીધું.
હા, મારે એક ટોપિક પર વાત કરી છે મોટી ચર્ચા કરી છે તે છે દૈનિક જીવન અને મોબાઈલનો પ્રભાવ.
હા, બિલકુલ કરીએ ચાલો.
હા, કે મને ધ્યાનમાં આવ્યું કે, આજકાલની આ જે નવી પેઢી છે. તેમનું દરરોજનું જ જીવન મોબાઈલની આસપાસ થઈ ગયું છે. ઉઠીને સૌથી પહેલા, મોબાઈલને તરફ જવું અને સુતા પહેલા મોબાઈલ પણ મોબાઈલ પર જ રહેવું.
સાચું છે હા. પણ હું એવું નથી માનતી કે, બધું ખરાબ છે હા મોબાઈલથી સ્ટડી પણ સરળ થઈ છે. ઓનલાઈન ક્લાસીસ અને નોલેજ એક ક્લિકમાં મળે છે આપણને. એટલે, આમ ઘણા બધા મો મલ્યા જ. ફાયદા પણ એજ.
ના, ના, ના, ના. હું વિરોધ નથી કરતો મોબાઈલ વિશે, બટ જે બાળ નવી પેઢી છે, તે મોબાઈલને સારી રીતે યુઝ નથી કરી રહી. એનાથી જે નોલેજ મળી શકે છે, તેની ઉપ ફોકસ નથી કરી રહી. બરાબર, તમે જે કહો છો, તે તો આ સાચી કે થઈ શકે છે, ઓનલાઈન સ્ટડી. બટ જે સ્ટુડન્ટસ, એનો ખરાબ પણ યુઝ કરી રહી છે, જેમ કે ક્લાસ ચાલુ હોય ત્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ જો અને બીજું બધું કરે, ટાઈમ વેસ્ટ કરે, સમજે.
હા, એ તો છે. હા, વેસ્ટ પણ કહેવાય. અને એન્ટ એન્ટરટેનમેન્ટ પણ, હું તો કહી શકું એને, કારણ કે દિવસમાં થોડું રિલેક્સ થવું પણ જરૂરી છે. આપણે સ્ટ્રેટફૂલ લાઈફમાં, સોશિયલ મીડિયા એક આમ, એક મતલબ કેવાયને શાંતિ જેવું છે.
સાચી વાત છે તમારી, પણ રિલેક્સ થવું જોઈએ. પણ આખો સમય મોબાઈલ પાછા વ્યસ્ત કરવો, તે તો બરાબર નથી. અને એનાથી તે મોબાઈલો યુથ આકર્ષિત થાય છે. અને તે બહુ ખરાબ છે. લોકો પાંચ મિનિટ માટે મોબાઈલ ખોલે છે, અને બે બે કલાક સુધી મોબાઈલ જોયા રાખે છે. ખબર નથી પડતી, શું કરે છે તે લોકો.
તો ખૂબ ખરાબ આદત છે. આપણે મોબાઈલનો યુઝ કરવો જોઈએ, આપણું માઈન્ડ ફ્રેશ કરવા. પણ એ થોડા ટાઈમ સુધી કરાય, આખો દિવસ પછી ના કરાય. હું તો દિવસમાં બે કલાક કપરાાણી યુઝ કરતી. એજ તમે કેટલો યુઝ કરો છો
ના મારે તો કામ હોય છે એટલે મારે મોબાઈલ તો બો વપરાતો નથી બટ મારે લેપટોપ ની જોડે કામ વધારે કરવું પડે છે
હમ હમ
એટલે એવું છે એટલે ડિસિપ્લિન હોય તો મોબાઈલ ખુબ સરસ યંત્ર છે
હા એજ એ સ્પેશિયલી તો યુથમાં ઇન્સ્ટન્ટ આ આપણે કહેવાય ને કે ગ્રેટિફિકેશનની આદત વધી ગઈ છે જે જોઈએ તે ઇન્સ્ટન્ટલી જોઈ લેવું આમ પેશન્સ ઓછું થઈ ગયું છે
હા મેં ઘણા બધા લોકોને જોયું છે કે પેશન્સ રહેેતું જ નથી ગુસ્સે થઈ જાય છે પણ હવે એમાં કેવું છે કે સ્કૂલ કોમ્પિટિશન પ્રેશર બધા ફેક ફેક્ટર છે જેનાથી તે ગુસ્સે થઇ જાય છે પણ અમુક લોકો એમનેમ ગુસ્સે થઇ જાય છે
હા એ તો હવે પણ મોબાઈલ ની એની ઈફેક્ટ ને ડબલ કરે છે ખબર એક્ઝામ્પલ કે જેમકે સ્ટડી કરતાં કરતા તામ નોટફિકેશન આવે અને આમ તરત જ આપડું કોન્સન્ટ્રેશન બ્રેક થઈ જાય કે આપણે સ્ટડી કરતા હોય કઈ નોટિફિકેશન પડે તો આપણું એકદમ ધ્યાન જ હટી જાય અને આપણે પછી મોબાઈલ બે મિનિટ માટે જોવા લઈએ એની જગ્યાએ બે ને ત્રણ કલાક થઈ જાય.
સાચી વાત છે પણ મોબાઈલમાં સેટિંગ પણ આવે છે જેથી નોટિફિકેશન ઓફ થઈ શકે પણ આજકાલ ના બાળકો ખબર નહી શું કરે છે. અને સ્ટડી કરતા કરતા મોબાઈલ. દૂર રાખું તો વધુ ફોકસ થઈ શકે હું માનું છું કે મોબાઈલ થી સ મોબાઈલ હોય તો સ્ટડી થાય કેમકે મોબાઈલ માં જ બધું સ્ટડી મટીરિયલ આજકાલ મળી જાય છે. બટ તેનું પણ ધ્યાન રાખવો.
અને બ્લુ લઇટ ઇફેક્ટ પણ હોય છે ખબર તમને પણ આજકાલ તો આમ નાઈટ મોડ પણ હોય અને આમ સ્ક્રીન લિમિટ ફીચર્સ પણ આવી ગયા છે જે આપણને એમ હેલ્પફુલ કરે કે મોબાઈલ મતલબ સેટિંગ કરી શકાય કે આપણે કેટલું. કરવો છે રીયુશ ને કઈ બધું.
સાચી વાત છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ પણ આજ કલને યુથ માટે ખુબ ડિફિકલ્ટ વસ્તુ લાગે છે મને.
હા પણ હું એવું પણ જોઉં છું કે આમ મોબાઈલથી ક્રિએટિવિટી પણ વધી ગઈ છે આમ લોકો છે ને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક એ બધાથી આમ સ્કિલ્સ શીખે છે નવી નવી કન્ટેન્ટ ક્રિએટ કરે છે અને આમ ઇન્કમ પણ કરે છે ઘણા લોકો. કો આપણે જોઈએ છે યુ ટ્યુબર્સ ને બધા તો બધા. સોશિયલ મીડિયાનોો ઉપયોગ કરીને આમ ખાસ એવી કમાણી કરે છે.
હા તમારી વાત. સાચી છે પણ એ વસ્તુ. તું ખાલી. સો માંથી પાંચ લોકા કરી રહ્યા છે. પાંચ પર્સેન્ટ એ પોઝિટિવ. સાઈડ પણ છે બટ એની સામે મોટું નેગેટિવ. સાદ પણ આવે છે જેમાંથી અમુક વાર એ વસ્તુ થી મિયુ મિસયુઝ પણ થઈ જાય છે અને લોકો કમ્પેરિઝનમાં ફસાઈ જાય છે.
હા એ તો છે હ સોશિયલ મીડિયા આમ રિયાલિટી પૂરેપૂરી નથી બતાવતું ફિલ્ટર્ડ લાઈફ હોય છે ને એને આમ મેન્ટલ હેલ્થ પર અફેક્ટ પણ થાય છે.
હા અને અમુક વાર એકલું પણ પણ વધી જાય છે અને ફ્રેન્ડ સાથે હોઈએ તો પણ બધા મોબાઈલ મોબાઈલ મોબાઈલ પર જ બિઝી હોય છે.
હા એજ અમે બધા ફ્રેન્ડસ પણ અમારામાં પણ આવું જ છે કે અમે ભેગા થઈ ગયા તો બધા ફ મોબાઈલ માં એટલા બધા બિઝી હોય કે જે કામ કરવા માટે આવ્યા હોય તો રહી જ જાય.
હા એનું સોલ્યુશન પણ અવેલેબલ છે કે વીકમાં એક જ દિવસ મોબાઈલ થી દૂર રહેવું.
હા એ તો તમારો ખૂબ સારો આઈડિયા છે પણ એમ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સ્ટ્રોંગ વિલપાવર પણ જોઈએ જે યુથને મોટવેટ કરવું પડે.
એજ તો તકલીફ આવી જાય છે યુથ સમજવા તૈયાર જ નથી.
હા એ તો છે પણ આપણે સમજાવાનો પ્રયત્ન કરવો જોઈએ કે મોબાઈલનો બહુ યુઝ સારો પણ નથી વગર કામનો.
હા એ બરોબર છે બટ એ લોકો બેલેન્સ કરી નથી શકતા એ લોકો એવું સમજે છે કે આપણેે એમના એનિમીએ છીએ. અને મોબાઈલ તેમનો ફ્રેન્ડ છે.
હા એ તો છે અને આપણે સ્કૂલ્સ અને પેરેન્ટ્સ પણ આમ રોલ પ્લે કરી શકી છે હા કે લિમિટેડ સ્ક્રીન ટાઈમ એટલે સ્ક્રીન ટાઈમ જ આમ રૂલ્સ બનાવી શકે.
હા સાચી વાત છે મોબાઈલમાં એક એ સેટિંગ આવે છે પેરેન્ટલ કંટ્રોલ જેમાંથી આપણે આપણા બાળકોનું સ્ક્રીન ટાઈમ જે સેટ કરી શકીએ એક કલાક બે કલાક.
હમ એ તો છે હા પણ ટેકનોલોજી જે આમ કરેક્ટ યુઝ થાય તો લાાઈફ ઇમ્પ્રુવમેન્ટ પણ થઈ શકે છે ને.
હા તે આપણેે બાળકોને સમજાવવું જોઈએ કે ટેકનોલોજી નો ઉપયોગ કઈ રીતે કરવો.
હમ એ તો છે હા આપડે જોઈએ છે કે અત્યારે લોકો નાના છોકરાઓ પણ હોય તો એ લોકો પણ આમ ફોન લઈને બેઠા હોય આખું આખું ખો દિવસ.
હ સાચી વાત છે પણ એના માટે આપણેે અવેરનેસ કેમ્પેન લાવી શકીએ છેએ જે ખુબ હેલ્પફુલ બની શકે છે.
હા એ તો છે આપણે ઓવરઓલ જોવા જઈએ તો કન્ક્લુઝન તો એ જ છે કે મોબાઈલ જેવું પાવરફુલ ટૂલ બીજું જ નથી પણ એની સાથે રિસ્પોન્સિબિલિટી પણ વધુ છે.
હા પણ ટેકનોલોજીને કંટ્રોલ કરવું જોઈએ એનાથી કંટ્રોલ થવું ના જોઈએ.
હા પણ મને એક છે ને આમ વસ્તુ મતલબ વિચાર આવે છે કે એઆઈ એપ્સ અને આપણે ન્યૂ ટેકનોલોજી યુથને વધુ સ્માર્ટ બનાવી રહી છે કે લેઝી મને એ કઈ ખ્યાલ નથી હું કન્ફ્યુઝ થઉ છું બેમાં.
હવે એઆઈને આપણે સરખી રીતે યુઝ કરી શકીએ તો એ આપણે લેઝી આપણે એઆઈને સરખી રીતે યુઝ નથી કરી રહ્યા તો આપણે લેઝી બની રહ્યા છે મારો વિચારવું એવું છે ઇફ કોઈ વસ્તુ એવી છે જે આપણાથી સોલ્વ થતી નથી કા તો કોઈ એ છે તો આપડે ઈઆઈ નો યુઝ લેવો જોઈએ.
હા એ તો તમારી વાત સાચી છે આપણે આમાં એક્ઝામ્પલ જોઈએ તો સ્ટુડન્ટસ ગૂગલ અને એઆઈથી આમ ડાયરેક્ટ આન્સર લઈ લે છે. પણ જેેન્યુઅનલી તો સમજે છે કે કોપી પેસ્ટ કરે છે એ ક્વેશચન છે.
સાચી વાત છે સાચી વાત છે સ્ટુડન્ટસને મોબાઈલ એક્ઝામ ટાઈમમાં મોબાઈલ અલાવ જ ના કરવું જોઈએ પછી એ આન્સર્સ ત્યાંથી લઈ લે છે.
હા એજ ઘણા બધા કોપી કેસ બી થઈ જ જાય છે આમ મોટી મોટી એક્ઝામ્સમાં પણ બધા ચીટિંગને એવું બધું કરે છે.
હા પછી પકડાઈ જાય તો ખબર નહ શું થાય પછી પેરેન્ટ્સ આવે પછી એજ ડેલી લાઈફમાં પ્રોબ્લમ ક્રિએટ કરે મોબાઈલ જ છે કે પ્રોબ્લેમ ક્રિએટ કરે પકડયા પછી.
હા એ તો છે અને તમને એવું લાગે છે કે ફ્યુચરમાં બુક્સ કમ્પ્લીટેડ એન્ડ થઈ જશે?
અ મારા બે વિચાર છે કે હવે જે ચોપડા છે તેને. ઓછું કરવું કેમ કે ચોપડા બને છે ઝાડથી એ ઝાડને કાપવા પડે છે. એટલે મારો વિચાર એવો છે કે એનો મોબાઈલ તો નહી પણ બીજું કશું અલ્ટરનેટિવ લાવવું જોઈએ. જેથી આપડા ઝાડ પણ બચે અને આપણા જીવનમાં ઝાડ નું મહત્વ પણ સમજ
હા મેં તો સાંભળ્યું છે કે એક પેજ બનાવવા માટે આમ ખાસા એવા ઝાડ કટ કરવામાં આવે છે એમાંથી ખાલી એક પેજ બને છે.
સાચી વાત છે સાચી વાત છે તમારી એકદમ સાચી વાત છે ને આજે મને આ વાત પર ચર્ચા કરીને ખુબ આનંદ આવી ખુબ જાણવા મળ્યું તમારા જોડે વાત કરીને
હા મને પણ સેમ.
હા ચાલો. આપડે મળશુ ત્યારે આ વાત પર આગળ વધધા ચર્ચા કરીશું. તં સુધી બાય.